જય શ્રી કેમ છો બેન હું તો મજામાં તમે બતાવ કેમ છો
મજામાં બધા મજામાં પ્રભુ નું ખુબ ખુબ આભાર હમ ના હું બે દિવસ મેં તમને લગભગ કીધું હશે કે હું મુસાફરી કરું છું બહાર જાઉં છું આપડો પેલો ફોન મારો તમારી સાથે શુભ મુહૂર્ત થયું હતું અને આજે હમણાં વાત થઈ કારણ કે હું આપડે શુક્રવારે વાત કઈ મને લાગે આવાજ ટાઇમે વાત થઈ હતી
હા હું આમ જોતી હતી કે કેમ આટલા દિવસથી તમે ફોન જ નથી કર્યું.
હા શનિ રવિ હતું ને આપડે આજ ટાઈમે વાત કરી હતી મને યાદ આવે છે. એ મેં પેલો એક જ ફોન કર્યો ને આજે એક કર્યો. આજે કર્યો આપડે જે હ. અ બેનપણી છે આપડી એમને કર્યો આજે એમણે મને કરે મને ધ્યાન નથીખ એટલે એવી રીતે બે થયા. અને શનિ રવિ હું બહાર ગઈ તી એમ છે.
મજામાં હું તો તમારા ફોન ની રાહ જોતી હતી.
હ પછી બીજા કોઈ સાથે વાત થઈને નવા લોકો સાથે
એક પણ બેનપણી થઈ હતી વધારે નથી કરી. આ બા આટલું બધું ઘરનું કામ હતું.
તો તે પતાવી ને પછી હું અત્યારે જ બેસી હ છું.
તમને સરસ સંદેશો આપે છે ને ઘડી ઘડી ફોન કે પૂરું કરો પૂરું કરો તો કરી લયો ફટાફટ
આવું જ નથી થ થતું. ઘરે જ પણ જોવાનું પડે છે ને
હા ઘરે જોવાનું પડે છે સાચી વાત છે હા. કાલે જ સત્સંગમાં ઘર આપડુ મોટું વૈકુંઠ છે આમ ઘર આપડુ બો સ્કૂલ છે પેલા એને જોશું તો જ આગળ વધશે ને હમ
સુધી સોમવાર હતું તો સવારે મંદિર ગઈ હતી.
હમમ.
કે ભોડાબબા ના મંદિર માં દૂધ અને મગ વગેરે ચડાવી ને પાછળ આવી હમમ.
હમમ સરસ.
આના પછી અ નાસ્તો બનાવી અને જમવાનું બનાવીને એમ આજે તો હું બપોરે વાલું ફ્રી થઇ ગઈ.
હમમ સરસ હા હું. શનિ, રવિ બહાર ગઈ તી અહિયાં તો મસ્ત. અ ટાઈમ સમય મળે છે પૂરો કારણ કે મમ્મી ના ઘરે આવ્યા છીએ તો બધું હા. હા ભાણું હાથમાં મળે બધું હા. બધા સામે ભાણું આ માં મળે ખાઈ લો, ખાઈ લોયો ગરમ ગરમ ખાઈ લોયો એટલો પ્રેમ લાગણી મળે પણ અમારા જેવાને કદર નથી કારણ કે અહીયાં નાને અમારા ત્યાંના સમય ઓલા થાય છે. અમે આરામથી ઉઠીએ છીએ અંયા મોડા ઉઠીએ છીએ.
હા બોવ બો ફરક પડે છે. પિયર ના ઘરે જ અને સાસરે જ
હાજી નાસ્તો કરીએ અથવા પછી બપોર નું જમીએ. બે બે વાનગીઓ તો નથી ખાવાતી કે દાલ પકવાન પણ બનાવ્યા. છે સવારે નાસ્તામાં હવે શાક રોટલી બનાવ્યા છે બેય તો નય જમાય. મારો દીકરો પણ મોડો આરામથી ઉઠ્યો. હા મારા મમ્મી છે મારા પિતાજી શાંત થઇ ગયા છે.
અચ્છા આવું મારા પિયરમાં જ મારા મમ્મી છે મારા પર
હમમ મારા ભાઈ, ભાભી છે. આ બાજુ જ હશે ને તમારું પિયર એક નાનો ભાઈ છે. એક મોટી બેન છે. હા ત્રણ ભાઈ બેન છે ભાઈ દીકરી છે નાની. ત્રણ વર્ષની પણ મારો દીકરો ને એમની ઉમર અ નથી થતી મેચ. કોઈક વાર થોડીક વાર રમે પછી એ લોકોને હા હા સમ સેમ ઉમર વાળું કોઈ જોઈએ. તો એ લોકોને રમવું
હા રમવું ગમે છે. મારા જ આવું જ છે મારા ભાઈ ની દીકડી એ દેઢ વર્ષની છે. અને બીજી મારા બ મોટા અને બીજી છોકરી એ જ હમણાં જ થઈ છે. તે એક એક મહિના સુધીની
અચ્છા તો પછી રમી ના શકે ને એટલું કેટલું રમી શકે.
ના ના તે રમી નહી તે આખો દિવસ પર આના પાછળ ફરતા રેતા હમમ પણ મારા છોકરા એ જમ ગમતું ના તે આને રમવાનું, ફરવાનું, બહાર જવાનું હતું. તે બો નાની છોકરી છે.
અને લઈ જઈ ના શકાય પેલા ગરમી હતી હવે વરસાદ છે.
હા હા પેલા ગરમી
અને મોસમ હા મોસમ ડબલ છે.
હા અત્યારે જ ત્યાં તો જ ગરમી છે અત્યારે પણ
ખુબ ગરમી છે અહિયાં બોવ જ ગરમી છે બોવ જ બફારો છે, ભેજ છે.
બે છે પણ અત્યા અમારે અહિયા નથી આવુંજ અત્યારે આ વરસાદ પડી રહ્યું છે બહુ વરસાદ છે કાલેગ
તો થાય
ઠંડક નથી, અહિયાં પણ બફારો જ છે. એક દિવજે વરસાદ પડી રહેશે બીજા દવેસે થએ અને પછી આજે વરસાદ હવે પણ વાદળો એ ગડગડાટ કરી રહ્યા હતા અને વરધા વરસાદ પણ ચાલુ છે.
હા બરા
જ્યારે વરસાદ પડે છે ત્યારે મસ્ત લાગે છે. પાછળ એવાજ બફાળો શરૂ થઈ જાશે
હ અમે આવીએ અમારી શાળા માં રજાઓ હોય અહિયાં તમારી લોકોની શાળાઓ ખુલી જાય એટલે બધું સમય બધાનું અનુકૂળ નથી થતું બધા છોકરાઓ
આજ પ્રોબ્લેમ થાય છે ને મને પણ સવારે જો સ્કૂલ મોકલવાનું બને તે પહેલા સવારે બને ને ઉસ્કૂલ જવાનું હતું.
હ બરાબર છે, બરાબર છે. હા તમને હું તે દિવસે યાદ કરતી રિ મારા મમ્મી ને હું કેતી તી કે મસ્ત બેન વાતો કરે છે મજા આવે છે. તો મારા મમ્મી સાસુ બધા એમ જ કેતા તા કે એવી રીતે કેમ અજાણ્યા સાથે વાત કરવાની. અને સિંધી માં તો બધા જોડાણા તો એમજ મસ્ત કેતા હતા એમ વધા ધૂર મધૂર બોલે હ કે કોઈ અજાણ્યું નથી આપડે બધા એક જ છીએ ને હ અને ભાષા નો વિકાસ કરીએ છીએ.
ભાષાનો વિકાસ કરે છે બધા જ
ઘણા અજાણ્યા મળ્યા તો સારું જ એમ લાગ્યું પણ મારા સાસુ ને એ લોક કોને હું સાસરી કહી આવું છે આવું છે તો એવી કેવી રીતે પછી આજે મારી દેરાણી ની દીકરી એ ગ્રુપ બનાવ્યું છે. આપડી માતૃભાષા માટે તો હવે જોહું ઉપર વાત કરું એ લોકો એમ કે છે કે ભલે એક બાર આઠ દસ એક વાર આઠ દસ જણા જોડાવાના હોય કોઈ બી ભાષામાં આપડી માતૃભાષામાં કે આમાં માં પછી એક આખું સંમેલન કરીએ મીટિંગ કરીએ તો એક જ વારમાં બધાને બધું સમજાવી શકીએ શું કરવાનું છે શું નઈ હા જોડી શકીએ કેવી રીતે કરવાનું છે કેવી રીતે નઈ
હમ્મ ના બહ સારું કીધું છે તમને
તો જમીને ફોન હાથમાં લીધો એટલે પછી હ એણે ગ્રુપ બનાવી છે મેં કોઈ હજી તો જવાબ નથી આપ્યો મે કીધું કે પેલા ઉપર વાત કરી લઉ
હમ્મ આવું મને પણ આવું જ લાગતું હતું હું પણ જમી લીધું. પછી લાગ્યું કે હું હવે સુવાની તૈયારી કરવા હતી કે એક કોલ કરીને વાત કરી લીધા લૂમ પર
કર્યો હમણાં આમને પેલા એક પણ ફોન થયો
ના ના નથી થયું તે બધા લોકોને ટાઈમ મેચ નથી થતું
હા સમય અનુકૂળ નથી થતો બરાબર છે. તમારી વાત બિલકુલ સાચી છે કાલે પણ મારી બે બહેનપણીઓને કીધું અહિયાં. કે આવું છે તો એ લોકો તરત ના પાડીે કે અમારા પતિદેવ અમને અ મંજૂરી નહી આપે રજા નહી આપે આ કરવા માટે કે કેવી રીતે અજાણ્યા સાથે
અજાણ સાથે વા આવુંજ મારે આવું જ મારી સાથે પણ થાય હું મારી બહેનોને કીધું તે પણ ના પાડી પછી હું મારા ફ્રેન્ડ બેનપણીઓને જ કીધું બેન હમ્મ બેનપણીઓને પણ કીધું. સખ્યો ને તે પણ બોલ્યું હું બતાવીશ પછી બતાવીશ. તો મ હું સારું આટલા બધા લોકોને કીધા છે મતબ માથું કપાવ્યું છે.
મે તો કોઈને ના કીધું કાલે બધી બેનપણીઓ મળી એટલે પછી પછી આ વાત થઈ તો એ લોકો તરત જ અ પ્રતિભાવ જે આપ્યો. જે જવાબ આપ્યો એ પછી નામાં તરત આપી દીધો કે ભલે તું કર વાંધો નહી અમે તું તો અહિયાં નવરી પણ છે મેં કીધું હા અમે તો નવરા ધૂપ
સાચ એ વાત છે ના પણ ટાઈમ નીકલવાવું પડે છે.
ના મારો દીકરો શાળા એ નથી જતો. તો ને જો શાળાએ જ ને તો મારો ફોન નો ટાઈમ ત્યાં પણ એ તે એની સામે હું ફન ઓછ લ એ લોકોતો અર. હ હ વધારે લેવાના છે. આપણા કરતા હા બમણા સમય માટે લેવાના છે એવું થઈ જશે.
અત્યારે હું પણ સાસરે જ ઘરે છું. તો બધા જ કામ કરીને પતાવીને પછી ફોન ઉઠ ઉપાડું શું લેવું પડે હ
જ મારા સાસરી ના તો બધા ઘરવાળા હોય ક છું ને પાપ છે જેના છે તો એક બનાવ્યું છે તો હવે ઉપર મેં મેસેજ નાખ્યો છે વોઇસ મેસેજ હવે જોવ શું જવાબ આવે છે શું પ્રતિભાવ આપે છ
હ ઉ
અને બેય બેનપણીઓ છે બંને બેનપણીઓ ટ્યુશન આપે છે હમ્મ
હા ઉ
હમ્મ
મારી બેન પણ ટ્યુશન આપે છે તે એનું હું આનું પણ કીધું કે તું કર તારી સાસને બોલ તો બોલે કાલે બતાઈશ
એ લોકો ચલાવે છે કે એ લોકોને અમુક આમ પણ સમય અમુક કુ નહી થાય સમય મળશે પણ નહી કારણ કે આ લોકો પ્રવૃત્તિ માં જોડાયેલા છે કે જમવાનું પતે બપ પોરનું રાતનું સાંજે જે ટાઈમ મળે તો આ અ આ હોય બધું
હમ્મ તે એમ જ કીધું ને કે આ વાત કરવાના ટાઈમ નીકાળવું પડે છે અને આવી રીતે જ કેવી રીતે વાત કરે તમે બતાવો હમ્મ તો ટાઈમ તો નીકાલવું પડે છે
હમ હવે ફોન કપાઈ જશે હા એટલે લોકોને સમય કાઢવો પડશે ને આ ટ્યુશનમાં તો વસ્તુ એવી છે કે બોલવાનું જ છે પાછું બોલવાનું તો માણસ થાકી જાય એ લોકો ન વાક નથી હું હવે તમને કરું કટ કરીને
હા હા બેન કરો
કાપી હા કાપીને હું તમને કરું ચલો.
સારું સારું, તમારું પણ.